હલો-
હાલો-
હા કેમ છો.
બસ મજામાં તમે કેમ છો.
હું પણ બસ મજામાં ઘેરે બધા હારા જ ને-
હા બધા સારા છે તમારા ઘરે કેવો છે.
સારા જ છે. જમી લીધુ કે
હા મિત્ર જમી લીધું તમે જમી લીધું
ના હું હમણાં બાકી જ છે થોડી વાર પછી જમી લઈશ.
બરાબર.
હમ્મ. ફ્રી સો કે.
હા હવે હું ફ્રી જ છું.
હા એટલે જ મેં કેમ એમ ઘણા દિવસ પછી આજે તારી સાથે વાત થઈ રહી છે તો અને આજે જે જોઈએ તો આજે અમારા ગામમાં એક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ હતો. ત્યાં નાના બાળકોથી લઈને વડીલો સુધી દરેક વ્યક્તિ ખૂબ ઉત્સાહ થી ભાગ લે છે લેય રહ્યા હતા. બધા લોકો પરંપરાગત વસ્ત્રોમાં આવ્યા હતા. લોક ગીતો ગવાઈ રહ્યા હતા. આખું વાતાવરણ આનંદ અને ઉત્સાહ થી ભરાઈ ગયું હતું. આ બધું જોઈને મને લાગ્યું કે આપના સ્થાનિક તહેવારોને પરંપરાઓ માત્ર ઉજવણી માટે નહી પરંતુ તે આપણને એકબીજા સાથે જોડે છે. અને આપણી સંસ્કૃતિને જીવંત રાખી છે. એટલે મેં વિચાર્યું કે આજે આપણે આ વિષય પર વાત કરીશું. તો આપણે સ્થાનિક તહેવારો અને પરંપરા વિશે થોડી ચર્ચા કરી લઈએ તો તમારુ જે અનુભવ પાસ્ટ અનુભવ હશે તો એ પણ તમે થોડું મને શેર કરજો અને મારું સાથ સહકાર આપજો
હા મિત્ર ચોક્કસ
હા આપણે જોઈએ તો ભારત વિવિધ સંસ્કૃતિઓ અને પરંપરાઓ નો દેશ છે. દરેક રાજ્યો અને દરેક વિસ્તારની પોતાની આગવી પરંપરા અને તહેવારો છે ગુજરાત ની જ આપણે વાત કરીએ તો નવરાત્રી છે ઉત્તરાયણ જન્માષ્ટમી દિવાળી હોળી હમ્મ રથયાત્રા અને અન્ય ઘણા તહેવારો ખુબ જ ઉત્સાહ થી ઉજવવામાં આવે છે. તો આ તહેવારો માત્ર આનંદ માટે નહીં પરંતુ તેઓ સમાજમાં એકતા પ્રત્ય પ્રેમ અને ભાઈચારાની ભાવના પણ મજબૂત બનાવે છે એટલે ખાસ કરીને નવરાત્રી દરમિયાન આખું ગુજરાત રંગબેરંગી બની જાય છે લોકો પરંપરાગત વસ્ત્રો પહેરીને ગરબા અને દાંડિયા રમે છે નાના બાળકો યુવાનો અને વડીલો બધા સાથે મળીને આનંદ કરે છે આ તહેવાર માત્ર ધાર્મિક નથી પરંતુ સાંસ્કૃતિક ઓળખનું પણ પ્રતીક છે નહીં આજકાલ તો આપણે જોઈએ તો ઘણી બધી એવી પરંપરાઓ છે જે આપણે હોળી છે દિવાળી છે એના બે ચાર દિવસ પેલા હોય હોય તો આપણેે નાની હોળી કરીએ પછી નાના નાના છોકરાઓ જે નાની હોળી કરે અને જે પછી જે છેલ્લા દિવસે મોટી હોળી કરે છે અને જમવા બેસે છે‌. તે બધી પરંપરાગત રીતે આવેલી જે જશે તો એમાં પણ આપણે ખુબ જ રસ હોય છે અને એનું આપણે પરંપરાગત જે વડીલો છે તો એ આપણને ખુબ જ ધ્યાન રાખવા જેવું છે કારણ કે આપણે જોયું આ વસ્તુ આપણે કરીએ તો આપણને ભવિષ્યમાં પણ આપણે કોઈપણ પ્રકારને એવું હોય તો આપણેે કરી શકીએ છીએ તોએ વિશે મિત્રો તમે શું કહેશો
હા મિત્ર તમારી સાચી છે કે આપણે ભારત જોવા જઈએ તો વિવિધ વિવિધતા ધરાવતો દેશ છે પરંતુ આપણા દેશમાં. અલગ અલગ રાજ્યો શહેરો અને ગામોમાં વિવિધ તહેવારોની પરંપરાઓ જોવા મળી રહી છે અને કરીને તો પણ ઘણા સ્થાનિક તહેવારો અને પરંપરાઓ ખુબ જ ઉત્સાહથી ઉજવવામાં આવી રહ્યા છે ત્યારે તહેવારો પણ આપણા જીવનમાં આનંદ અને ઉલ્લાસ લઈ આવતો હોય છે. તો અમારા વિસ્તારોમાં પણ એવા ઘણા બધા તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. જેમ કે નવરાત્રી ઉત્તરાયણ, દિવાળી, હોળી, જન્માષ્ટમી રથયાત્રા જેવા તહેવારો ગુજ અમારા બાજુ પણ ખુબ જ લોકપ્રિય છે. અને ખાસ કરીને તો નવરાત્રી ગુજ નવરાત્રી એ આપણા ગુજરાતની પણ ઓળખ સમાન છે, લોકો ગરબા અને દાંડિયા રમે છે, અને પરંપરાગત પણ તમે કીધું એ રીતે કે ઘણા બધા એવા પરંપરાગત જે વસ્ત્રો છે. એ પહેરીને આવતા હોય છે, અને ઉત્તરાયણ પણ ગુજરાતી નો મહત્વપૂર્ણ તહેવાર છે, લોકો ઉત્તરાયણ ના દિવસે પણ આમ આપણે જોવા જઈએ તો, આખા આકાશમાં રંગબેરંગી હોય છે, ઘણા બધા પતંગો ચગાવતા હોય છે નાના છોકરા થી લઈને જે મોટા માણસો છે.
એ પણ ઘણા બધા પતંગો ની મજા લૂ ટી રહ્યા હોય છે, અને એમાં તો લોકો ન કઈ ઉત્સાહ જ અલગ હોય છે. કારણ કે આખો દિવસ પતંગ ચગાવતા હોય છે, પરંતુ ખુબ જ મજા આવતી હોય છે. એકબીજાને લૂંટવાની એકબીજા ની પતંગ કાપવાની એવી ઘણી બધી પ્રવૃત્તિઓમાં પણ આનંદ આવતો હોય છે અને દિવાળીમાં પણ ઘરની સફાઈ કરવા કરવામાં અને દીવા પ્રગટાવવામાં આવે છે અને લોકો એકબીજાની શુભેચ્છાઓ પણ આપી છે તો એવા ઘણા તહેવારો અને તમે કીધું એ રીતે કે આપણી પરંપરામાં વડીલોનું સન્માન અને મહેમાનો નો સ્વાગત પરિવાર સાથે મળીને તહેવાર ઉજવો અને એકબીજાની મદદ કરવી જેવી બાબતો નો સમાવેશ થાય છે આ પરંપરાઓના આપણે સાંસ્કૃતિક અને મૂળ સાથ મૂળ સાથે જોડાયેલી રાખવી જોઈએ અને એમ તમે કીધું એ રીતે કે આપણે જે જે આપણે પરંપરાગત રીતે મળી આવ્યું છે. એને આપણે ભૂલી ન જવું જોઈએ કારણ કે જે આપણા વડીલો હતા એમનું આદર અને સન્માન સન્માન કરી એ રીતે આપણે સન્માન ને રીતે કરવા જઈએ તો આપણે ખાસ કરીને જે પૂર્વજો તરફથી જે આપણને સંસ્કૃતિઓ મળી છે અને જે પણ આગળનું કઈ હતું એ બધા આપણે હવે સુધી જીવંત રાખીએ તો કદાચ આપણે એમ એમના માટે કઈ સારું કરી શકીએ છે અને આપણે આપણી પરંપરા સાચવવી એ ખૂબ જ જરૂરી છે અને એક એક આપણી ઓળખ પણ બની જતી હશે પરંતુ આજમાં આધુનિક સમયમાં કેટલીક જૂની પરંપરાઓ ધીમે ધીમે ઓછી થઈ જ થઈ રહી છે અને નવી પેઢી ઘણી વખત પરંપરાઓ કરતા આધુનિક જીવન શૈલીને વધુ મહત્વ આપે છે તેથી આપણે સારી અને ઉપયોગી પરંપરાનો જાળવી રાખવી જોઈએ અને એવી નવી પેઢી તેના મહત્વ વિશે સમજાવવું જોઈએ તપ આપણે એવા ઘણા બધા તહેવારોમાં કે પ્રોગ્રામોમાં પણ એના વિશે થોડું વધુ માહિતી આજની પેઢીઓને આપવી જોઈએ કારણ કે આજની પેઢી જે છે એ ટેકનોલોજીમાં જીવતી પેઢી છે તો એ ઘણું બધું ટેકનોલોજી પર વધારે પડતું ભાર આપતા હોય છે. અ એના કારણે એ આગળની પરંપરાઓ પણ ભૂલી જતા હોય છે અને મારા મતે તો તહેવાર અને પરંપરા માત્ર ઉજવણી માટે નથી પરંતુ તે લોકોમાં પ્રેમ એકતા અને ભાઈચારો વધારવાનું કામ કરે છે અને આમ તમારે તો હું એટલું જ કઈશ કે કે સ્થાનિક તહેવારો અને પરંપરાઓ. આપણી ઓળખ અને સંસ્કૃતિ નો મહત્વપૂર્ણ ભાગ છે. તેને સાચવવાની જવાબદારી એ આપણે બધી છે તો આપણે એને કઈ રીતે સાચવું એ આપણે જાતે અને પોતે જાણવું જોઈએ તો તમે શું કેશો મિત્ર
હા, મિત્રો અને આપણા ગામોમાં તો જોઈએ, તો ઘણી બધી- જે સ્થાનિક પરંપરાઓ પણ આજે સુધી જીવંત છે. જેમાં અમારા ગામમાં હું જોમતો મેળા છે. ભજન, લોકનૃત્ય, લોકગીતો અને ધાર્મિક યાત્રાઓ જેવી પ્રવૃત્તિઓ દ્વારા, લોકોને પોતાની સંસ્કૃતિની- આગળ વધારતા રહે છે. આ પરંપરાઓ નવી પેઢીને એકદમ પોતાની સંસ્કૃતિ સાથે જોડે છે. અને, અમે પણ, એમાં ભાગ લઈએ છીએ. જે- ખુબ જ રસપ્રદ છે. અને બીજું જોઈ તો આજની આધુનિક સમયમાં કેટલીક પરંપરાઓ ધીમે, ધીમે તમે જેમ કીધું તેમ ઓછી થતી જાય છે. કારણ કે મોબાઈલ અને સોશિયલ મીડિયાના કારણે આવા બધા તહેવારોની સાચી ઉજવણી કરતા ઓનલાઈન શુભેચ્છાઓ મોકલવામાં આવે છે તો એમાં વધુ સમય પસાર ન થાય એમ અને ટૂક ઓછા ગાળામાં એ બધી જે એ સમ એ તહેવારોની ઉજવણી એટલે કે જે વિષ કરવાનું હોય તે ઓછા સમયે થઈ જાય છે. અને તેથી આપને આપના તહેવારોને માત્ર ઔપચારિકતા તરીકે નહી પરંતુ પરિવાર અને સમાજ સાથે ઉજવવાની પરંપરા જાળવી રાખીએ છીએ અને મને તો લાગે છે કી તહેવારો આપણને માત્ર આનંદ જ નથી આપતા પરંતુ વડીલોનો આદર કરવો પરિવાર સાથે સમય પસાર કરવો જરૂરિયાત મંદોની મદદ કરવી અને સમાજમાં પ્રેમ અને એકતા જાળવવાનો પણ સંદેશ આપે છે. અને દરેક તહેવાર પાછળ કોઈને કોઈ એક ઐતિહાસિક ધાર્મિક અને સાંસ્કૃતિક પણ મહત્વનું રહેલું છે જો આપણે આપણા તેના પર વિશે જાણીએ તો આપના તહેવારો પ્રત્યે વધુ ગૌરવની લાગણી જન્મે છે, અને આધુનિક જીવનમાં ઘર વત હોવું જરૂરી છે પરંતુ તેઓ પોતાની સંસ્કૃતિ અને પોત આ પરંપરાઓને ભુલવી ન જોઈએ બંને વચ્ચે સંતુલન જાળવવું એ ખૂબ જ જરૂરી છે અને સાચી પ્રગતિ પણ છે. તો સ્થાનિક તહેવારો અને પરંપરાઓ આપણા સમાજની ઓળખ સંસ્કૃતિ અને વારસો છે. તેથી આપણને પ્રેમ, એકતા, ભાઈચારો અને માન નવ વાતોનો સંદેશ આપે છે. તેથી દરેક વ્યક્તિ એ પોતાની પરંપરાનું સન્માન કરીને તેને આવનારી પેઢી સુધી પહોંચવાડવાનો પ્રયાસ કરવો જોઈએ. તો મિત્રો તમે પણ એટલો સમય મને આઈપો એની ઇન્ફોર્મેશન આપી. એના માટે હું તમારો આભાર માનું છું અને ફરીથી આપડે જ્યારે મળીએ તો એવા જ ખૂબ રસપ્રદ વિષય ઉપર આપડે વાત કરીશું તો ધન્યવાદ
હા મિત્ર ચોક્કસ તમારો પણ આભાર
હમ